આવાજ આવે
અવાજ આવું છો
છો
નક્ષ તો
આવો છું આવો જ ઓ ઓકે ઓ હમે મ હા નમસ્તે તમારે પાસ ડાહ મિનિટ નો સમય છે મને આજ તમારી સાથે પુરી અને બાસુંદી બનવાની રીત વિશે પર વાત કરવાની છે કે તમારી પાસ સમય હોય તો હો મેં માર વક્તવ્ય શું કરું પુરી અને બાસુંંદી ભારતની એ ખૂબ જ લોકપ્રિય અને પારંપરિક વાનગી છે આ વાનગી ખાસ કરીને તહેવાર લગ લગન વાડ દિવસ અને અન્ય શુભ પ્રસંગાઓ એ બનાવવામાં આવે છે ગરમા ગરમ પુરી રાતે ઠંડી મલાઈદાર અને સ્વાદિષ્ટ બાસકુદીનો સ્વાદિષ્ટ બધાને ખૂબ પસંદ આવે છે આજે હું તમને ઘરે સરળ રીતે પુરી અને બાસુંદીી બનાવવાની રીત જણાવીશ સૌથી પહેલા બાસુંદી માટે સામગ્રી જોઈએ એક લીટર ફૂલ ફૅટ દૂધ આધો કપ સાખર થોડી એલચી પાાવડર થોડી કેસર બે ચમચી સમારેલા બદામ પિસ્તા અને કાજુ થોડી ચારોળી અને સજાવટ માટે થોડાક ડ્રાયફ્રૂટ સૌથી પહેલા એક જાડા તળિયાવાળા વાસનામા દૂધ ઉકાડવા માટે મૂકી દઉવં દૂધ ઉકળવા લાગે પછી ધીમા તાપ પર સતત હલાવતા રહો. વાસનની બાજુએ લાગેલી મલા એને. ચમકાથી કાઢીને ફરીથી દૂધમાં મિક્સ કરતા રહો. આ રીતે દૂધ ધીરે ધીરે ઘટ થશે. દૂધ અડુઠો રહી જાય પછી તેમાં સાકર તરી દ પછી એલચી પાાવડર કેસર અને તમારેલા બદામ. પિસ્તા કાજુ અને ચારોળી ઉમેરી દો. બે ત્રણ મિનિટ વધારે ગાંધીની ગેસ બંધ કરી દો. બાસુંદી તૈયાર છે. તમે તેને ગરમ અથવા ઠંડી પેરસી શકા છો. દ હવે પૂરી માટી સામગ્રી જોઈએ. બે કપ ઘઉની લોટ એક ચમચ રવા. સ્વાદ પામાની મીઠું. એક ચમચી તેલ અને લોટ બાંધવા માટે પાની. તળવા માટે તેલ એક વાસનમાં ઘઉં નો લોટ. રવા મીંઠું અને તેલ નાખ. એને સારી રીતે મિક્ત કરો. પછી થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધો. લોટને પંદર મિનિટ ઢાકીનો રખો. પંદર મિનિટ. પછી લોટના નાના નાના લુવા બનાવો લો. દએક લુઆને ગોલ આકારામાં વની લો. ધ્યાન રાખો કે પૂરી વધારે પાતળીની હોવું જોઈએ. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ સારી રીતે ગરમ. થાય પછી એક-એક કોરી તેલમાં રાખી નાખીને ચમચાથી. હલ વ્યક્તિ ડાબો પૂરી ફૂલી જાય પછી બને બા. થી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળી લો. બધી પૂરી આ જ રીતે તૈયારી કર લો. હવે એક પ્લેટમાં ગરમા ગરમ પુરી. અને સાધે ઠંડી અથવા ગરમ બાસુંદી પેરશો. ઇચા હોય તો ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ ના. એને સજાવટ કરો પુરી અને બાસુંદી કવો. વાર, દિવાળ, હોળી, રક્ષાબંધન, જન્મા્ટમી અથવા પરિવારના. આ પ્રસંગો માટે એક ઉત્તમ વાનગી છે. આ વાનગી બનાવતા શ દૂધ નો ઉપયોગ કરો છો તો બાસી વધારે મલાઈદાર બનશે. પૂરી માટે કડક લોટ બાંધવાથી પૂરી સરસ ફૂલે છે. આ રતે તમે ઘરેજ સ્વાદિષ્ટ મલાઈદારસી અને. ફુલ પુરી ખૂબ સરળ રીતે બનાવી શકો છો. આ વાનગી પરિવારના સદસ્યો અને મહેમાનોને જરૂર પસંદ. આવે સે, આ હતી પુરી બને પાસંદી બનવાવી રીતે. વિષય પરો માનો નાનો પ્રયાસ.
છોલે ભટુરે. છોલે ભટૂરે ભારતની સૌથી પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ. પંજાબી વાનગીઓ માંથી એક છે. આ વાનગી નાસ્તા બપરોનું ભોજન. અથવા ખાસ પ્રસંગે પસંદ કરવામાં આવે છે. મસાલેદાર છોલે અને નરમ ભટુરા નો સ્વાદ. બધાને ખુબ પસંદ આવે.
તમને.
વધ ત રીતે છોલે બુરે બનાવાની રી. જણાવીસ સૌથી પહેલા સામગ્રી જોઈએ. લે છોલા માટે બે કપ કાબુલી ચના. બે ડુંગળી બે ટમાટે. એક ચમચી આદુ લસણ પેસ્ટ બે લ. એક ચમચી છોલે મસાાલો આધી ચમચી હળદર. એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધનાજીરૂ પાાવડર. આધી ચમચી ગરમ મસાાલો.
આધી ચમચી જીરો બે તેજપન એક તજોનો ટુકડો. બે લવંગ બે એલચી સ્વાદ પ્રમાણે મીંઠુ. ટેલ આની ચમરોલ કોથમીર. ભટુરા માટે બે કપ મૈદો બે ચમચી રવા આધો કપ. હી આધી ચમચી ખાંડ આધી ચમચી મીંઠું. આધી ચમચી બેકિંગ પાાવડર થોડુંકું બેકિંગ સોડા. એક ચમચી તેલ અને તળવા માટે તેલ સૌથી પહેલા કાબુલી. ચનાને આઠ થી દસ. કલાકા પાંચમાં પલાળી રાખો ત્યાર પછી તરફ કાયદ્યા સુધી બાફીલો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરો તેજ પાન. તેજ લવંગ.
ઉન થાઈ હવે આદ લસુણાથી પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી દો, એક મિનિટ પછી સમોરેલા ટમેટા ઉમેરીને ગરમ થવા દો. ત્યાર પછી હળદર લાલમરચું અનાચૂર પાવડર છોલેમસાલા. મસાને સારી બરામ. હવે બાફેલા ચણા. અને થોડકું ચનાનું પાણી ઉમેરીને તાપ પર રા છોલે ગરમ મસાલો અને હ ભંટારું બનવાની જરૂર હોય એક અને બ્રેકિંગ સોડા મિક્સ કરો લોટ બાંધો જરૂરી પાની ઉમેરી દો. લટ કે ક માટે રાખી જોખ પછી તેના મધ્યમ આકારના કુવા બનવાની. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થાય પછી ભટોરાની બને બાજુથી. રંગના થાય. જલ્દી તરીલો પટોળા ફૂટી જાય તારી. હવે ગરમા ગરમ બટુરાને મસાલે દાર સાથે પીરસો. સાધે કાપેલી ડુંગળી લીલા મરચા.
હાથી સ્વાદ વધારે સરસ હવે ગરમા ગરમ. મસાલેદાર છોલે સાથે પીરસો લીલા મરચા અને લસણ જો તમને સ્વાદ વધારવો હો તો છોલા બનાવતા સમયે સરળ રીતે બનાવી શકું છું. આ વાનગી પરિવાર અથવા મહેમાન માટે એક બાર અને આ રીતે છોલે ભટુરે બનાવો આશા છે કે તમને આ સરસ બનાવ પી એન્ડ છોલે ભટૂરે બનવા આવી વિષય પર માનું હ ક આરતે તમે સ્વાદષ્ટ પુરી વાસુદી એન્ડ, પંજાબી સ્ટાઇલવા આ વાનગી પરિવાર મિત્રો અથવા મહેમાનો માટે, મ પસંદ છે એક વાર જુરુર વારે અજમાવી જુઓ. વાહ હતી નમસ્તે આથી સ્વાદિષ્ટ, આ જો તમને સ્વાદ વધારવો હોય તો છોલા બનવાતા સમય પૂડી કસૂરી મેથી ઓર પાપૂડી બાસુંદી બનવા ના સમય,
થોડી ડ્રાયફ્રૂટ અ ઉમેરી શક આથી સ્વાદ વધારે સરસ આવે છે મિનિટ ધાવને અને સરૂર બનાવ છું અને તુમારે, મને તમારો કિમથી ધાહ મિનિટ નો સમય આપવા બદલ ખુબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે નમસ્તે થેન્કયુ બાય બાય